હા, બસ મજામાં. મારો અવાજ આવે છે?
હા, તમારો બિલકુલ સારો અવાજ આવે છે હેલો.
હા, આવે આવે.
કેમ છો મજામાં છો? હા. કેવું ચાલી રહ્યું છે?
બસ, સારું હમણાં મેં પ્રવાસ વિશે તમારા ગુજરાતના જે સ્થળો વિશે માહિતી જોતી હતી તેના માટે મેં કોલ કર્યો.
હા, ગુજરાતના ની તો પણ આખા ભારત ના હું તમને આપી શકું છું.
એવાનું
હા, તો ભાઈ આમ
મેં તમને માટે કહું કે તમને જે ટ્રાવેલ કરી, કરીને તમે ટ્રાવેલિંગમાં ઇન્ટરેસ્ટ તોડછો ને કીધું. તમારી પાસે માહિતી હશે તો મારે એક ફેમિલી સાથે દૂર કરવો તો. ફરવા જવું, તે એવું કીધું. તમારી પાસેથી ફરવાની જગ્યાઓની માહિતી લઉ તેથી ખબર પડે કે કઈ જગ્યાએ સારી કહેવાય ફરવા માટે
હા એમાં તો જગ્યા એ બેસે ગુજરાતમાં
ગુજરાત વિશે માહિતી આપો ને થોડી
હા ગુજરાતમાં તો દેખો અમદાવાદમાં છે અમદાવાદમાં પ્રાણી સંગ્રહાલય પછી જે પુલ આવેલો છે ત્યાં પુલ છે પછી નદી આવેલી છે જેમ કે બીજું હું નર્મદા નદી વિશે વાત કરી શકું તો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે ત્યાં તો અલગ અલગ સરદાર વલ્લભભાઈ પટેલ ની બહુ મૂર્તિ આવેલી છે જેમ અલગ અલગ આપણે ત્યાં ફરી શકીય છીએ જે આપડણે જો સૌરાષ્ટ્રમાં જવું હોય તો ગીર રાષ્ટ ઉદ્યાનથી આવેલું બ મોટુંથી આવેલું છે હા
તે કયા સરોવર પા છે કઈક
હા ત્યાં હા સરદી સરોવર ત્યાં આવેલું છે ત્યાં બોવ મોટું કહેવામાં આવે છે અને ગેરુત્યોગમાં
પટેલની સ્ટેચ્યુ ત્યા બનાવવામાં આવ્યું તેટલું મોટું
હા સ્ટેચ્યુ તો ત્યાં એમાં ત્યાં આખી નદીમાં જે નામ પડ્યું ને જે સરદાર સરોવર નદી તેમાંથી આખો સ્ટેચુ ઓફ યુનિટી ત્યાં બનાવવામાં આવ્યું છે અને એના વિશે આખી જાણકારી ત્યાં અલગ અલગ જોવા મળે છે.
હા મે તે કે જે સ સરદાર પટેલ ને લોખંડી પુરુષ કહેવામાં આવે છે કારણ કે મને જે રીતે માહિ તી મળી છે તે રીતે કવ છું કે તેઓએ ઘણા રાજ્યોને એક કર્યા હતા અને પછી તો એક લોખંડી પુરુષ બની પછી તેમને સ્ટેચ્યુ બનાવવા આવ હતું.
હા હા વાત સાચી છે જે સ્ટેચ્યુ ઓફ બનાવી તે એમનું ત્યાં અંદર થી ઉપર જ્યાં ફરવાની જે વ્યવસ્થા કરેલી છે. ત્યાં બઉ આખો ન નજારો અલગ દેખવા મળે છે.
હા હા મારા મારો ભાઈ નાનો ભાઈ છે તે પિકનિક માં ગયો હતો ત્યાં
હા હા
અમે અંદર જયારે ગયા ત્યારથી ઉપરનું વાતાવરણ ખુબ જ સુંદર લાગતું હતું ઉપરથી જોવાની મજા જ અલગ આવતી હતી.
હા હા તો હું તેમના વિશે બીજી એક માહિતી આપી શકું તમારે ફરવા જવું હોય તો એક ગીર ધ્યાન આવેલું છે. જે સૌરાષ્ટ્રની અંદર ત્યાગે ગિરનાર ની અંદર જે તમે ચડો ત્યાં એક ગુરુદત્તાશ્રી નુ મોટો પર્વત આવેલો છે પર્વત ત્યાંથી જે નવ હજાર નવસો છે. સીડિંગ દ્વારા ઉપર ચડવાનો થાય છે ને જે નીચે આવે ને ત્યારે વાતાવરણ બહુ સારું હોય છે અને તે નેચે તો અલગ-અલગ ગિરિમાળાઓનું જે. ફરવાનું ત્યયાર રવાનું ત્યાં બધી સગવડ કરેલી છે હા.
ફરવાલાાયક સ્થળ છે ત્યાં પર્વતો વાળો વિસ્તાર છે ને.
પર્વતો વાળો વિસ્તાર છે ત્યાં અલગ-અલગ પર્વતીયો આવેલા છે ત્યાં ડેમ આવેલો છે પછી પર્વતમાં અંબાજી માતા નું મંદિર આવેલું છે ત્યાં રો વે ગોઠવેલી છે ત્યાં બહ અલગ જ જે
હા અંબાજી મા પો ના મંદિરે તો હું પણ ફરવા ગયેલો છું અમે અમારી ફેમિલી સાથે ફરવા ગયા હતા. ત્યાં અમે એક દિવસમાં ઘણી બધી જગ્યા ફર્યા અમે સવારે નીકળ્યા ત્યારે સીધા અંબાજી માં તાના મ ગયા ત્યાં. ત્યા. બજી. મ તો અમે. પૂનમ ના દિવસે નતા ગયા એટલે થોડી. ભીડ હતી. ના પબ્લિક કહે છે કે તમને. કક ચાર કલાક ઉભા રહો ને ત્યારે જ તમને દર્શન કરવાનો વારો આપ એટલે ખડા ઉભા રહેવું પડે. એટલે અમે તો ગયા હતા એટલે કક બધું ભેડે નથી એટલે દર્શન કરીને પાવ એટલા પાછા આવ્યા એમ ત્યાંથી અમે ગયા ગબ્બર ઉપર કે એક હજાર જેટલી સીડીઓ આવેલી છે ને ત્યાં હા એટલે અમે ત્યાં અમે લલીપથી નતા ગયા તો અમે ડાયરેક્ટ સીડીએ ચડ્યા હતા ને એટલે વધુ મજા આવે કારણ કે જે સીડીએ થી ચડવાની મજા આવે ને ત્યાંના પહાડો અને ઝરણા અને અમે એક તો ચોમાસા ના મળ અસમાં ગયા હતા એટલે વધુ મજા આવી હતી પછી ત્યાં મે અમે એક ગુંભાર મળ આવેલો છે ત્યાં એક લીલા આવેલી છે ત્યાં પણ ગયા હતા ત્યાં પણ એક સુંદર મહેલ છે જોવાલાયક સ્થળ છે એક અદભુત કેહેવાય કે ત્યાંની મૂર્તિઓ જે રીતે કંડારેલી છે ને એટલે વ્યક્તિ ના પેલા સમયની કળા જોવા મળે છે કે પેલા સમય વ્યક્તિ કેવી રીતે કળા કરતો હતો
હા તો હું દેવજીભાઈ એ કહેવા માગું છું કે તમે જે અંબાજીની વાત કરો નેું એ અંબાજી ની વાત નથી કરતો ત્યાં ગીરનાની અંદર જે મંદિર આવેલું છે કે ગીરના અંબાજી મા નું ત્યાં પાંચ હજાર જે સીડીિયું હા પાંચ હજાર જે છે ચીડિયું ચઢો ને ત્યાં તો અંબાજી માતાના દર્શન થાય અને ત્યાં બહુ મોટી જગ્યા માં આવેલું છે ત્યાં ધર્મશાળા આવેલી છે ત્યાં બહ આખી ગુજરાતની પબ્લિક ત્યાં જોવા જાય છે ત્યાં દર્શન કરવા જાય છે અને નીચેના વિસ્તારમાં ત્યાં પ્રાણી સંગ્રહાલય છે પછી મોરઘી કુંડ છે ત્યાં નવગન નો કુવો છે અલગ અલગ ત્યાં ફરવાનું આવેલું છે.
હાા એટલે હું તો મને એવું લાગ્યું કે તમે અંબાજીમાં અંબાજીમાં જે અંબાજી માતા નું મંદિર આવે તે એની વાત કરી રહ્યા છો
હા અને ત્યાંની વાત નઈ કરતો ત્યાં પાંચ હજાર જે સીડીિય ચડો ને ત્યાં આવેલું છે
કોઈ સ્થળો હોય છે
હા બીજે સારો વિષય તો બેસ્ટમાં તે દ્વારકા ફરવા લાયક જેવા સ્થળો છે ત્યાં ગોપી તળાવ છે પછી ના ્વર મહાદેવ નું મંદિર ત્યાં આવેલું છે બેટ દ્વારકા ત્યાંથી પણ જબરા છે હા
આ તમે નડાાવેટ ગયાલા
હા અમે નાણા બેેટ ગયેલા છે ત્યાં ક્યામ બોર્ડર નજીક પડે છે ત્યાંથી પાકિસ્તાનને
અચ્છા એમ એ મેં હું પણ નડાભાઈદ ગયેલો છું ત્યાં જ્યારે હું ગયો હતો ને
હા હા
ત્યાં એટલું ત્યારે તે સમયે એટલી સુવિધાઓ નથી કેટું સુંદર બન લાગલા પણ જયારે હમણાં મારો ભાઈ ગયો છે ને ફરવા ત્યારે તે કેહેતો હતો કે અતારના સમયમાં તો ખુબ જ વિકાસ થઈ ગયો છે ફરવા લા સ્થળો પણ ત્યાં બની ગયા છે
ફરવાલાક સ્થળો બની જયા ત્યાં એક દરિયો નજીક પડે ત્યાં મોજા તો નહ આવતા પણ એ જોવાલાયક બહ ત્યાં સ્થળ આવેલું છે નાળબેર
બરોબર છે વાત આજ તમારે અને તમે કે હાલ ક ફરવા ગયેલા હમણાં આ સમયમાં વેકેશન
હા હમણાં સમયમાં તો સુંંધાજી ગયેલા પછી રણુજા ગયેલા પછી અમારા ગામમાં બઉ મોટો મેળો
એવું એમ એટલે તમને મને એવું લાગે કે તમને ફરવાના ખુબ જ શોખીન છો
હા અમે ટ્રાવેલિંગ જ કરીએ છીએ જે અમારે લક્ઝરીનું ઓપનિંગ કરેલું છે
હાર સારું સાર હું પણ હમણાં સુંંધાજી બાજુ ગયો હતો અમે ત્રણ મિત્રો ગયા ત અમારા ઘરના જ ગયા હતા ત્યાં તમે રાત કણ ત્યાંનું જે રાત ન વ્યુ છે ને પહાડો ન તે ખુબ જ સુંદર છે ફરવાલા એક સ્થળ છે તમે જે અનેને સવારે જે ગબ્બર ઉપર ચડવાની મજા આવે ને અને ત્યાંથી જે પહાડોનું વ્યુ આવે છે કરવા લાયક મજા જ અલગ હોય છે તમને અનુભવ કર્યો છે તમે પણ
હા અમે એ અનુભવ કર્યો હતો ત્યાં બહુ રીતનો ઢગો આવેલો છે ત્યા ઉપર ચડ્યા હતા ત્યાં બહુ સારા ફોટા આવે છે અને મંદિરે એ સારું છે ત્યાં મંદિરમાં દર્શન કરવાનો એનો ટાઈમ હોય છે જે સાંજ અને સવારનો ત્યારે જ દર્શન કરીએ છીએ અને ત્યાં ધર્મશાળા આવેલી છે ત્યાં પર્વત વાળો વિસ્તાર પણ ત્યાં દેખવા મળે છે
હા હા
હા હ
ત કચ્છની વાત કરું કચ્છ સાઈડની હા તો કચ્છમાં જે એક શ્રી આશાપુરા માતા નું મંદિર આવેલું છે તે ખ લ આથી અ પુરાના મા મઢથી ધોળાવીરા આવેલું છે પછી કછ માં જે ભૂકંપ આવે્યો છે બે હજાર એકમાં તેનું એક મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે તેમાં માહિતી આપવામાં આવે છે કે કચ્છમાં કઈ રીતે ભૂકંપ આવ્યો કયા કયા ન થ શું ઘટનાઓ થઈ હું જયારે પ્રવાસ માં ગયો હતો અમારા સ્કૂલ માંથી ત્યારે તે મ્યુઝિયમ વિશે માહિત મેળવી અને છેલ્લે છેલ્લે અમને યલ ભૂકંપ નનો અનુભવ કરવામાં આવ્યો હતો તો તેના મ્યુઝિયમ દ્વારા કે કઈ રીતે એકચુમાં મ્યુઝિયમ આવ્યો ભૂકંપ આવ્યો હતો અને શું શું પ્રોબ્લેમ આવી હતી અમને કમ્પ્લીટ થ્રીડી્યુમાં બતાવવામાં આવ્યું હત અને અમને રિયલાઈઝ કરવામાં આવ્યું કઈ રીતે ભૂકંપ ભાવે ને શું શું ભૂકંપ આવે ત્યારે શું શું ઘટના થાય એટલે આમ મજા આવી તી આમ કચ્છ મા અમે પાંચ દિવસ રોકાણાતા સ્કૂલમાંથી પિકનિક પ્રવાસ કર્યો હતો ફરવાની પણ મજા આવી અમે બે લક્ઝરી લઈને ગયા તા એક છોકરાઓની હતી અને છો છોકરીઓની બંનેની હતી મજા આવી હતી અમને ઘણા અને એક ત્યાં એક રો આવેલું છે રોડ ટુ હેવન તમે કજાક સાંભળ્યો તો જે કચ્છમાં તો એક જે સફેદ રણ બ
હા હા હા અમે સાંભળ્યું કચ્છમાં તો ત્યાં એવું આવેલું છે કે જ્યાં કચ્છની અંદર માતાનો મઢ આવેલો છે ત્યાં ધર્મશાળા આવેલી છે બહુ મોટા વિસ્તારમાં ધર્મશાળા પડે છે ત્યાં બી આપડે રહી શક છન ત્યાં બી દર્શન કરી શકાય છ ન જે દર્શન કરીને આપડે જે બહાર આવ જે ખરીદવાની વસ્તુ અલગ અલગ છે જેમ કે લેડીસનું અલગ અલગ જે ખરીદવાના પછી બુટ ચંપલ પછી રમકડા અલગ અલગ જે આપડે જે નવું નવું વસ્ લ ઈ ત્યાંથી લઈ શકે કીએ છે પછ ત્યાં એનથી નજીક આવેલું છે અંજાર અંજાર થી બી સ બહુ મોટો ઇતિહાસ છે એ ઇતિહાસમાં કે જેસલ તોરલમાં ઇતિહાસ આવેલો છે જે જેસલ તોરલ ની અંદર એવું કહેવામાં આવે છે જે જે તેમની સમાધિ છે ને એ સમાધિ બહુ નજીક આવી રહી છેીએ દિવસે દિવસે તે સમાધિ નો બઉ મોટો ઇતિહાસ કરવામાં આવ્યો છ છે જે અંજારમાં જે તેમના હથિયારો બહુ વખણાય છે
હમે શ્વાસ સાંભળી કે જેય ક્માતી ધીરે ધીરે નજીક આવી રહી છે ને અને જય્યારે તે સમાધિ ભેગી થઈ જશે ત્યારે આ સૃષ્ટિ નો અંત આવી જશે એ વાત મને સંપળાય છે
હાાસ ત્યા સૃષ્ટિ ન અંત બતા આવે છે વાત હાચી છે જે એમના વિ જે એ બંને જીવતા હતા ત્યારે એમનો આખો લેખ લખીને ગયેલા છે એ પછી કે જો બંનેને સમાઘી ભેગે થઈ જશે. તમે મરશો અમે મરશું તો બંનેની સમાધિ ફીગી થઈ જશે ત્યાં સૃષ્ટિનો વિનાશ થઈ જશે.
તે પણ હોય શકે કારણ કે આ જૂના ઇતિહાસ ખુબ જ એવા છે કે તે હજી ઉ તેનો ઉત્તર જ નથી મળ્યો. મિસ્ત્રી સ્વાગ જ નથી થઈ ખુબ જ જૂની પરંપરાઓ તે વાત
ત્યાં બઉ પરંપરા આવેલે છે.